હલો
હેલો શું મારી અવાજ જાય છે.
છે કેમ છે બેન
બસ મજામાં તમે બતા તમે કેમ છો
હું પણ મજામાં
તો તમે જ બતાવો કે આજે આપણે કયા ટોપિક ઉપર વાતો
હા આજે આપણે વાતો કરીશું પરિવાર અને સંબંધ ના વિષયમાં પરિવાર અને સંબંધ માનવ જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે માણસ જ જન્મે છે ત્યારે સૌ પ્રથમ તેને પરિવારનો પ્રેમ સંભાળતા અને માર્ગદર્શન મળે છે પરિવાર માત્ર લો લોહીના સંબંધોથી જ નથી પરંતુ પ્રેમ વિશ્વાસ અને લાગણી લાગણીઓથી પણ બંધાયેલું હોય છે પરિવાર વ્યક્તિના વ્યક્તિઓમાં અ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરિવારમાં માતા-પિતા ભાઈ-બહેન દાદા-દાદી અને અન્ય અ સદસ્યોના સમાવેશ થાય છે દરેક સ સભ્યનો પોતાનું મહત્વ હોય છે. માતા બાળકને પ્રેમ અને આમ આ મમતા આપે છે જ્યારે પિતા જીવનમાં આગળ વધા વધવામાં વધાવવા માટે પ્રેરણા અને માર્ગદર્શન આપે છે ભાઈ બહેન સાથે સંબંધો જીવનને આનંદમય બનાવે છે દાદા દાદી પોતા પોતાના અનુભવોથી નવી પીઢીઓને જીવનના મૂલ્ય શીખાવે છે સંબંધ નો મૂળ તત્વ વિશ્વાસ છે જ્યાં વિ હોય છે ત્યાં સંબંધો મજબૂત રહે છે જો સંબંધોમાં વિશ્વાસનીને ખોટ આવે તો ગેર સમજો અને મતભેદના મતભેદો ઊભા થાય છે તેથી દરેક સંબંધોમાં પારદર્શિતા અને સચ્ચાઈ જરૂરી છે એકબીજાની લાગણીઓનું સન્માન કરવાથી સંબંધો લાંબા સમય સુધી ટકી રહે છે આ આધુનિક યુગ લોકો પોતાના કામકાજ અને વ્યવ-વ્યવસ્ જીવનનો-જીવનને કારણે પરિવાર માટે ઓછો સમય કાઢી શકે છે પર-પરિણામે ઘણા સંબંધોમાં અંતર આવતા લાગે છે પરંતુ આમ પરિવાર સાથે થોડા સમય વિતાડવાથી સંબંધો વધુ ગાઠ બને છે સાથે ભોજન કરો વાતચીત કરવો અને સુખ-દુઃખ વચ-વેચવાથી પરિવારના સ સભ્યો વચ્ચે પ્રેમ વધે છે પરિવાર મુશ્કેલ સમયમાં સૌથી મોટા આધાર બને છે જ્યારે વ્યક્તિ કોઈ સમસ્યા કે નિષ્ફળતાઓનો સામનો કરે છે ત્યા ત્યારે પરિવાર તેનો હિંમત અને આત્મવિશ્વાસ આપે છે પરિવાર સભ્યોનો સાથ વ્યક્તિને દરેક પડકાર સામે લડવાની શક્તિ આપે છે તેથી કહે કેહવાય છે કે પરિવાર જીવનનો સૌથી મોટો ફળ છે આહ શબ્દો શબ્દો ને જણાવી રાખવા માટે ક્ષમા અને સમજ પણ ખૂબ જ જરૂરી છે દરેક વ્યક્તિથી ભૂલ થાય છે પરંતુ દરેક વ્યક્તિ ભૂલ થાય છે પરંતુ વિશ્વાસ એ પ્રેમ અને સહનશીલતા તેને મજબૂત બનાવે છે આજના સમયમાં સોસ સોશિયલ મીડિયા અને ટેકનોલોજી નો લોકો વચ્ચે સંપર્ક સરલ બનાવે છે પરંતુ ઘણી વાર તે નજદીકીય સંબંધોમાં અંતર પણ લાવે છે જેથી ટેકનોલોજીનો ઉપયોગ કરતા કરતા પરિ- પરિવાર સાથે રૂબરૂ સમય પસાર કરવું પણ એટલા જ જરૂરી છે સાચી ખુશી પરિવાર સાથેના પ્રેમ પ્રમાણ સંબંધોમાં જ મળે છે અંતમાં કહી શકાય કે પરિવાર અને સંબંધો જીવનની મૂલ્ય સંપત્તિ છે પૈસા સંપત્તિ અને સ સફળતા જીવનમાં મહત્વ મહત્વના છે પરંતુ પરિવાર પ્રેમ અને સંબંધો સરખામણી કોઈ વસ્તુ સાથે થઈ શકતી નથી જે વ્યક્તિ પોતાના પરિવાર અને સંબંધો ને સાચવી સાચ સાચવેજ છે તે જીવનમાં સાચ અર્થમાં ખુશી અને સમૃદ્ધિ બનાવે છે પરિવાર અને સંબંધો જીવનને અર્થ અર્થ આનંદ અને અ સુરક્ષા આપે છે જેથી આપણે હંમેશા તેમને પ્રેમ આદર અને સમ સમજાવણી જાણવા જાણવા જોઈએ પરિવાર એક આનંદ આનંદમય અને બહુ સારું વિશ્વાસ પણ છે હવે તમે કહો બેન કે પરિવારનું કેટલું મહત્વ છે આ પેઢીમાં
હા તો તમે જે આ બધી માહિતી કીધી છે કે પરિવાર અને સંબંધ એ માનવ જીવનના માનવ જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે કારણ કે અ માણસનો જન્મ જ પરિવારમાં થાય છે અને જ્યારે બાળક હોય છે ત્યારે તે નાનપણથી મોટું થઈ નહી જાય ત્યાં સુધી તે ફક્ત ને ફક્ત પોતાના પરિવાર સાથે જ મોટો થાય છે પો પોતાના કુટુંબ સાથે મોટો થાય છે તો એવાબ એવા સંજોગ પરિવાર અને સંબંધ એ ખૂબ જ જરૂરી છે આ પરિવાર અને સંબંધ એ માનવ જીવનની એવી મૂલ્યવાન ભેટ છે જે વ્યક્તિને પ્રેમ સુરક્ષા અને આત્મીયતા આપે છે પરિવાર એમાત્ર એક ઘર નથી પરંતુ લાગણીઓ વિશ્વાસ અને સહકારથી જોડાયેલું એક મજબૂત બંધન છે પરિવાર એક મોતીની માળા જેવી છે કે જેના ધાગામાં પરિવારના દરેક કુ કુટુંબોયલા છે દાદા દાદી કાકા કાકી મમ્મી પપ્પા ભાઈ બહેન એ મોતીનો હારનો એ નાના નાના મણ કા છે કે જેના દ્વારા પરિવાર ન સિંચન થાય છે જીવનમાં દરેક પરિવાર વ્યક્તિને માર્ગદર્શન આપે છે અને મુશ્કેલ સમયમાં તેની સાથે ઉભો રહે છે બાળકનો પ્રથમ શિક્ષક તેને પરિવાર જ હોય છે પરિવાર પાસેથી જ તે સંસ્કાર શિસ્ત આદર અને જવાબદારી જેવા ગુણ શાળામાં તો ફક્ત આપણને ભણવાનું શીખાવવામાં આવે છે શિસ્ત આપવાનું શીખવવામાં આવે છે આદર કેવી રીતે આપવાનું છે એમ શીખવવામાં આવે છે પરંતુ તે પહેલાં બાળક તે આવી બધી વસ્તુઓને ઘરમાં જ શીખે છે ત્યારબાદ તે શાળામાં શિક્ષકો દ્વારા શીખે છે એટલે માટે બાળકોનો પ્રથમ શિક્ષક પરિવાર જ છે સંબંધો જીવનની સુંદર અને અર્થપૂર્ણ બનાવે છે માતા પિતાનો નિસ્વાર્થ હોય છે તેઓ પોતાના સંતાનોના સુખ માટે સતત પ્રયત્ન કરતા રહે છે ભાઈ બહેન ના સંબંધોમાં મિત્રતા હોય છે મસ્તી પણ હોય છે અને સહકારનોો અનોખો મેળ પણ જોવા મળે છે દાદા દાદી ના સ્નેહ અને અનુભવ પરિવારને વધુ સમૃદ્ધ બનાવે છે આ બધા સંબંધો મળીને વ્યક્તિના જીવનમાં ખુશીઓનો ખજાનો ભરી દે છે સંબંધોમાં વિશ્વાસ અને આદર ન વિશેષ મહત્વ છે વિશ્વાસ વગર કોઈ પણ સંબંધ લાંબા સમય સુધી ટકી શકતો નથી એકબીજાની લાગણીઓને સમજવી તેમની વાત સાંભળીને અને જરૂર પડે મદદ કરવી સંબંધોને મજબૂત બનાવે છે નાની મોટી ગેરસમજ દરેક સંબંધમાં આવતી હોય છે પરંતુ પ્રેમ અને જવાબદારીથી તેને દૂર કરી શકાય છે માફ કરવાથી ભાવના સંબંધોને વધુ ગાઢ બનાવે છે કે કેટલીક વાર એવું પણ થાય છે કે આપ આપણે આપણા ઈગોના કારણે સામેના વ્યક્તિનેથી માફી નથી માગી અને સોરી નહીં કહેતા હોઈએ પણ એ લોકોને ખબર નથી છે કે ફક્ત માત્ર એકવાર સોરી બોલી દેવાથી જે ખરાબ થઈ રહેલો સમય છે જે આપણો રિસ્તો ખરાબ થઈ રહ્યો છે એનામાં ખૂબ જ સુધારો લાવી શકાય છે પરંતુ માણસને સમજતો નથી એ પોતાના ગુસ્સામાં રહે છે અને એ વિચારે છે કે સામેનો વ્યક્તિ આપણાથી માફી માંગશે તો જ આપણે તેને માફ કરીશું પણ એ નહીં વિચારતો હોય છે કે આપણે જ માફી મામાંગી લઈએ તો એમાં શું થઈ જશે પરિવાર માત્ર સુખનું કેન્દ્ર નથી પરંતુ સંસ્કૃતિ અને પરંપરાઓનું પણ રક્ષણ કરે છે તહેવાર ઉજવણી અને પારિવારિક પ્રસંગો લોકોમાં એકતા અને પ્રેમની ભાવના વધારે છે પરિવાર દ્વારા મળેલા સંસ્કારો વ્યક્તિના સમગ્ર જીવનને પ્રભાવિત કરે છે અને તેને સારો નાગરિક બનાવે છે અંતમાં તો હું આટલું જ કહીશ કે પરિવાર અને સંબંધો જીવનનોો આધાર સ્તંભ છે તેઓ આપણને ખુશી હિંમત અને જીવન જીવવાની પ્રરણા આપ છે તેથી દરેક વ્યક્તિએ પોતાના પરિવાર અને સંબંધને પ્રેમ આદર અને સમજણથી સાચવવા જોઈએ મજબૂત પરિવાર અને સારા બંધો સુખી અને સફળ જીવનની સાચી ચાવી છે અને જે વ્યક્તિ આ ચાવીને સમજી લે તેનું જીવન સરળતાથી પસાર થઈ જાય છે તો બહેન આજે તમારા સાથે પરિવાર અને સંબંધ વિશે વાત કરીને મને ખૂબ જ આનંદ થયો અને મારા પરિવાર પ્રત્યે મારી જે લાગણી છે એ હજુ વધી ગઈ તો આપનો આભાર કે આપે મારી સાથે આ વિષય ઉપર વાત કરી
હ તમે પણ અમારી સાથે આટલું બધું જે માહિતી મને આપી કે પરિવાર અને સંબંધો આપણા જીવનનો સૌથી મોટું એક રહસ્ય છે જેમાં પરિવાર નો બધા જ લોકો આપણા સાથે રહે છે તમને પર આભાર કે તમે આટલું બધું માહિતી મને આપ્યું